અલો. હાલો. બોલો બોલો, ક્યા સે સ્મિતે. હ
કાઈ નઈ જુનાગઢમાં એ. હમ. પાઈની કોલેજ ચાલુ હે.
કોલેજ, એ એમ છે. શું હાલે? કોલેજમાં આજે કોલેજ બોલેજ ગયા હતા કે નઈ?
હા, આજે તો વરસાદ જેવું હતુ એટલે નતા ગયા કોલેજે.
વરસાદ જેવું
હા વરસાદ છે, જુનાગઢમાં આજે.
એવું જુનાગઢ માં વરસાદ જેવું છે, હાંયા તો વરસાદ કાઈ હ જ નઈ તડકો જ પડે છે એકલો.
ક્યાં છો. તમારે રેવાનું ક્યાં છે?
આમારે રેવાનું ઉનાઆમાં.
એમ છે, ઉનાસો ભરો.
ઉના આવડે કોલેજ કરીએ.
કઈ કોલેજ?
આપડે હેચે એમ બી આર્ટસ કોલેજ.
રેગ્યુલર છે કે?
હા આપડે તો કોલેજ રેગ્યુલર જોયે જ ને, આપડે કે ઓલી કઈ રી હાચે કરીએ. રેગ્યુલર જ કોલેજ કરવાની આપડે તો.
આ મેન સબ્જેક્ટ કયો છે.
અમારો મેન સબ્જેક્ટ સોશિયોલોજી છે સમાસ
હમ્મ ને એમાં
હા એમાં આવે છે આટ મોટું સમાજ વિશે ભણવાનું ને કુટુંબ વિશે સમજવાનું ને આપડે કુટુંબ માં એકતા ને એવું જાળવી રાખવાનું એવું બધું ભણવાનું આવે થોડુંક થોડુંક. હા તમારો કયો વિષય છે.
અમારે અમારે તો ભૂગોળે
ભૂગોળ જીઓગ્રાફી ઓહ એમાં શું શું આવે.
એમાં કંઈ ના આવે.
એમાં કઈ ના આવે મતલબ.
ઓ ઠીક
હા હા, બોલો બોલો
બોલો બીજું હું આવે જિંદગી માં.
હ બીજું બધું તો કંઈ નથી આવતું ઝટા મોટો વરસાદ છે ને
હા આપણે ગઈ કે તમારે.
હું કહો. વાવણી ક્યાંથી ત તંયા તો વરસાદ જ નથી તો વાવણી કરીને શું ફાયદો વરસાદ આવે તો કક વાવણી વાવણી થાય ને.
શું વાવણીમાં શું કરવાનું છે.
બ વાવણી માં તો હવે માંડવી બાડવી વાવાની થાય મગફળી તો એ ને કપાસ ને બાજરો ને એવું.
પાંચ પાંચ જગ્યામાં બધું કરી દેવાનું છે એટલે ટાણું આવે તો વરસાદને થોડું થોડું પાકી જાય કે હજી વરસાદ થયો નથી જે વાવણી કરીએ.
એમ છે એટલે તમે.
જમીન છે પંદર વીસ વીઘા આમાં વરસાદ વરસાદ થાય તો આપડણે વાવણી વાવણી કરીએ. અહીં થોડોક મનેયા જુનાગઢ માં કેટલો વરસાદ પડ્યો આજે.
હાયા જે પડ્યો કેટલા સમય પછી થોડોક એવો.
એવું છે આજે પૈડો. હ હ છે ને થોડો ઘણો આમ તો. ગિરનાર શળાઈ એવું તો થઈ ગયું કે હજી શળાઈ ને એવું જ છે.
ના ના અ ત્યાં એક બે વખત આવો પછી ગિરના ચઢવા જાય વરસાદ પડી જાય તો થોડી વાર.
એમ છે એમ છે જટાશંકરે પાણી આવી ગયું કે બાકી છે.
ના આ તો જોવા નથી જ ગયા જોવા પછી ખબર પડે ને.
એમ હા હા એ વાત હોય તમારી હાચી. હ પેલો વરસાદ છે એટલે જવાય પણ નઈ બધું ધોવાય ધોવાય ને આવતું હોય.
હા.
હા.
ત્રીયા ચોથા વરસાદમાં જોઈએ આવો ત્રણ ચાર દિવસ સજરેયો હોય તો જઈ આવીએજ તો પસંદ કરે બીજું શું હોય.
હા બીજું તો શું એમાં જોઈ ના. હા કે કોલેજ એફ વાળા એડમિશન ક્યારે ખુલવાના છે.
પેલી તારીખ કીધા હતા હવે આજે આવજાવ ન આવ કોને ખબર.
એમ છે આજે તો આજે આજે જ પેલી તારીખ છે ને.
હા.
શું ગયા હતા કે કોલેજ આજે.
હા વરસાદ જેવું હતુ પેલા કીધું હતું ને
હા હા એટલે આજે તો તો તમે જ નતા ગયા તો બીજા ક્યાંથી આવ્યા હોય બીજા
હા અમે થોડાક પ્રોફેસર છે એટલે બીજા આવે ન આવે.
એમ છે.
હા ચાવા વાળ તો જઈ આવે.
હા શું હાલે બીજું?
બીજું જો શાંતિ હાલે તમારે કેમ ચાલે?
બ અમારે જો શાંતિ હાલે.
કેટલા વીગા જમીન છે?
જામીન કીધું ને પણ વીસ વીઘા છે એમાં બધું માં થોડું થોડું કરવાનું છે. વરસાદ ની રાહ જોઈને બેઠા છે વરસાદ આવી જાય એટલે બધું થોડું થોડું કરના જ છે આપડે.
આ કાલ કરવાની છે.
હા બકાલું પાંચેક વીઘામાં તો બકાલું રાખવું જ પડે ને કેમ કે અત્યારે તોમાં આમાં તો બકાલા ન સ્ક્રેજ હોય. હા એટલે કરે ને કરે ઈ એટલું કરીએે તો ચાલે આપડે બીજું તો કઈ ના કરી શકીએ
શું બકાળામાં શું કરવાનું છે?
બકાલામાં જાડા મોટું હોય બધું આપડે ગુવાર ને એવું બધું તો હા સોળીને એવું થોડું થોડું કરવાનું એટલે એઈ ઘરે ને ઘરે ચાલા કરે.
તો હું દવા નાખવાની છે કે નથી નાખવાની?
ના દવા દવા ના કેને ના કરવાનું ઓર્ગેનિક પ્યોર ઓર્ગેનિક કરવાનું જેનાથી ઓર્ગેનિક આપણે કરીએ ને તો એનાથી એનો ભાવ વધારે આવેને આપણે માર્કેટમાં આપણે આપડો સામાન હોય ને એની વેલ્યુ વધે. અત્યારે શું બધા દવા કેમિકલસરું જ બધી વસ્તુ બનાવે હતી. અત્યારે કેમિકલ્સ વાળું કોઈ લેતા જ નથી ને સસ્તા ભાવે જાય કેમિકલ વાળું હા ઓલી થોડીક આપડે ઓર્ગેનિકમાં આપડે થોડીક મહેનત થાય પણ એ થોડુંક લેટ પાકે પાક પણ એ સારો હોય ને એની માર્કેટમાં છે ને વેલ્યુ વધારે હોય. આપડે ભલે આમ એની પાસે થોડો આપણે સમય આપવો પડે પણ એની માર્કેટમાં વેલ્યુ વધારે હોય એ એમાં નફો ઘણો મળે ઓલો આપણેે દવા વાળું ને બનાવીએ ને કેમિકલ્સ વાળું એમાં આપડે નફો ઓછો મળે ને એની પાસે સમય ઓછો જાય. કેમ કે એમાં અડધો તો અમે કેમિકલ્સમાં ને દવાવામાં એમાં પૈસા વ્યા જાય.
બરાબર છે.
પણ જો તમારે જીવજંતુ થીયા તો શું કરવાનું?
જીવ જંતુ થાય તો એના માટે પણ આપડે એમ જીવ જંતુ માટે એવું જ થોડુંક છે કે જીવ જંતુ માટે પણ આપડે બધી કેમિકલ્સ વાળી દવા ઉપયોગ કરવાની જીવ જંતુ માટે આપણે આમ અલગ અલગ દવા ઘરે બનાવીને ઉપયોગ કરી શકીએ ને જેમ કે ગાય નુ મૂતર છે પછી છાસ છે. એ બધી અલગ અલગ વસ્તુ હોય ને લીમડાનું પાણી છે લીમડાને ગરમ કરીને ઉકાળીને એનું પાણી બનાવીને એને છાંટી હકીએ જેનાથી જીવ જંતુ હોય ને એ મરી જાય કેમ કે અમુક જીવ જંતુ આવે ને એ અમુક ઓલામાં થાય ને
હમ
હા એટલે આપડે ઘરે બેઠા પાઈ દવા બનાવીને એનો ઉછેર કરી હા
બીજું?
અને માંડવી માંડીને તેલ કાઢીને બનાવ છે કે માટે?
શું?
માંડવી માંડવી ઘર માટે રાખવાની છે કે યારડમાં વેચવા હારુ?
ના માંડવી ઘર માટે જ બનાવવાની કેમ કે આપડણે માંડવી કરીએ એનું આપડે સિંગ તેલ આપે ઘરનું ઘર નનું હોય તો સારો ફાયદો રહી ને આપડ ઓલું કેમિકલ્સ વાળું તેલ બની જાય ને એઈ પશુ આપણેેાઈએ ને એને કરતા આપણે થોડીક માંડવી વાય ને આપણેને આપણે એ મોલું કરી નાખવા નું.
હમ કેટલા સિંગતેલ થાઇ?
બસ સિંગતેલ વધારે તો નો થાય દસ પંદર ડબા સિંગટેલ નીકળે એમાંથી.
તો એટલો બધો ખાવા નાખો?
હા આટલું બધી ખવાય જાય ખાઈ જાય બધા ઘરમાં વીસ પચીસ જણા રેતા હોય તો આટલું તો ખવાઈ જ જાય.
હમ.
હા એમાં તો શું આવી ગય છે હા.
તમે તેલનો બહુ ઉપયોગ વધારે કરો છો?
તેલ નો ઉપયોગ એટલે આટલા જણામાં તો તેલનો ઉપયોગ થાય જ ને વીસ પચીસ જણા હોય એટલે એમાં. તેલ ત્રણ ચાર ટણા ખાવાનું બને પછી આપણે બધું અલગ અલ વેરાઈટી નું ખાવાનું બનાવી ભજીયા અને ગાંઠિયા અને ભુંગળાને એવું બધા તેલ તરે જોઈએ જ ને.
હમ.
હા એટલે એમાં વધારે તેલનો ઉપયોગ થાય ને બાકી તો એટલું કઈ તેલ ના કેહેવાય પંદરક ડબ્બા તો આમ બહ ઓલું કેહેવાય ને. હા અને બીજું માંડવી ન બીજો બધ અલગ થી સામાન નહીં રે એમ પિલાવાથી તો આપડે તોફા ને ઉધગણું નીકળે છે. આપડે ગાય ના તબેલા ને હોય એમાં સારા તરીકેનો ઉપયોગ કરીએ કેએ જેનાથી ગાય ને સારું દૂધ આવે એમ.
હમ.
હા. અત્યારે તમને અત્યારે તમને તો ખબર જ છે, દૂધની વેલ્યુ માર્કેટમાં કેટલી છે એ?
હા હો.
તો પછી. એઈ નહ સારું એ મને એમાં જાય નહ એધ ઘર ન ઘર ન સારો રહેે એટલે એક લીટર ના ત એક સાઠ રૂપિયા તો આપે છે સાઠ રૂપિયા એટલે કદાચ દસ બેસું હોય તો એ કેટલો પૈસો થાય દૂધ નો.
તો તમારે કેટલી ગાય ભેસ?
અમારે તો વધા નથી સાત આઠ છે ભેંસો. ને બે ત્રણ ગાય છે એટલાને ઘરનું ઘર ન સારો કરીએ ને તબેલા તરીકે ઉપયોગ કરીએ.
હમ.
હા.
વાછડી?
વાછડિયું ને બો હમણાં છે પેન્ડિંગમાં બે-ત્રણ આવશે.
એવું છે?
હા.
એના માટે શું તમે કર્યું વાછડી માટે?
પાછળિયા માટે કઈ ને એ તો સારી હોય ને સારી હોય તો રાખવાની પાછળ હોય તો આપડે રાખે ઉસેરી ને મોઢયું કરવાની બાકી એવું નહી તો થડી કોલું થાય તો એને વેચી નાખ પડે કેમ કે ન કરતી પલ્લી થઈ જાય પછી દૂધ ઓછું કરી દે પછી એને વેચવી પડે બીજે નવી લેવી પડે. હા.
ખેતી છે? ના અમારે ખેતી નથી ને. હમ.
હ.
ઓખેતી સિવાય હું બીજું હાલે
શું કવ
ખેતી સીવાય બીજું હું હાલે તમારે?
બ ખેતી સિવાય બીજું તો કાઈ ન હાલે જો અત્યારે અમે તો ઉનામાં કોલેજ કરીએ એટલે અમારે કોલેજ આખ દિવસ રેવાનું હોય આજે તો વરસાદ જેવું વાતાવરણ અમે કોલેજ નતા ગયા આજે કોલેજ અમે પ્રજા રાયખીતી
એમ છે, તમે તો આજે કીધું કે અમે કોલેજ ગયા તો રેગ્યુલર કોલેજ આવ તો અત્યારે કેમ ના પાડો
કોલેજ તો ડેલી જાય હે આજ નતા ગયા ને એક દિવસ એક દિવસ ન જાઈએ તો પછી ચાલે એમાં કઈ હોય નહી બીજું
એમ તેમ, તમે રેડી હું કરતા તા, હું રેગ્યુલર કોલેજ આજે પણ કોલેજ ગયો તો.
આજે ના આજે નતો ગયો ને આજે રજા રાખી દીધીતી
પણ તમે એમ કીધો ને મને હું આર્ટ કોલેજ બી હતો
હ ભૂલ થઈ જાય યાર એમાં કઈ એવું ના હોય આજ નતા ગયા કોલેજ તો નતા ગયા બીજું તો શું કરીએ આપડે
અ તમ ખોટુ કેમ બોલા
ઓ સોરી યાર ભૂલ થઈ ગયા ખોટું બોલાય ગયું બીજું તો શું કરીએ હા.
બોલો બાકી બીજુ હુ હાલેે
બ બાકી તબિયત પાણીમાં તો કાઈ નથી જો ચા બા પીવી કે તમે
ના ના અમે ચા પા પીતા નથી અમે કોફી કેવું કાઈ પીતા નથી એવ
એવું છે, એ કે હમણાં જુનાગઢ ગુનાગઢ આવત તો ચા પાણી પીવા જાત આપડે બારા બધા
ના ના એ વેસન અમેં નથી કર
એમ છે. અમારાગર ઉનાને એક બાંભણીયા મનીષ કરીને અહીંયા છે જુનાગઢમાં.
હાલો તમે રાખીએ અમારે થોડુંક જમવા જવાનું છે, પછી ફોન કરીયો
ઓકે ઓકે કઈ વાંધો નય